હલો જય શ્રી કૃષ્ણ.
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ શું કરી રહ્યા છો?
કઈ નઈ હાલમાં તો એજ કે તહેવારો બ તહેવાર આવી રહ્યા છે તેમની તૈયારીમાં લાગી રહ્યો છું ઘર પણ સાફ કરવા પડ્યું છે અને આ વધારે એટલે કે બીવી છે તેને પણ મદદ કરવા પૈડી છે. તમે શું તમે હમણાં તહેવાર આવી રહ્યા છે ગામ કે શહેર એટલે કે તમારું જે ઘર સાફ કયરો કે બાકી છે.
અ હાલમાં તો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે એટલે સાફ સફાઈ તો કરવી જ પડે છે અને એમ તો અમે બધા તહેવારો પર ઘરની સાફ સફાઈ તો કરીએ જ છીએ પરંતુ પરંપરા એવી છે કે દિવાળી ના ઘરે તો દિવાળી ના તહેવાર પર તો સાફ સફાઈ કરવી જ પડે છે કારણ કે દિવાળીનો તહેવાર એ હમે જે હિન્દૂ તો મને તમાજ દિવાળી તહેવાર ખુબ જ પવિત્ર ગણાય છે. એના પાછળ ઘણા બધા રહસ્ય પણ રહેલા છે. એમાં તમને મેં ટૂંકમાં જણાવ્યું હતું કારણ એવું હતું કે જે રામ ભગવાન હતા તેઓ ચૌદ વર્ષ વનવાસ અને એક વરષ અજ્ઞાતવાસ એવું કઈ હતું એ લોકો જયારે વનવાસ વિતાવ્યો અને જયારે પાછા એ લોકો અયોધ્યા મારા પાછા ફર્યા ત્યારે એમનો જે દેવતાઓ દ્વારા ફટાકડાઓ અને જે મીઠાઈઓ ખાઢી ફટાકડા ફોડ્યા એમ સ્વાગત કરવામાં આવ્યું તેથી આ તહેવાર ઉજવવામાં આવે છે અને મને પણ ખુબ જ ગમ્યો આ તહેવાર. અને નાના બાળકોને પણ ખુબ જ ગમે છે કેમ કે આમાં ફટાકડા ફોડવાના હોય છે ઠેર ઠેર જઈને અમે ફટાકડા ફોડીએ છીએ. એકબીજાને અ કપડાં પણ બીજા દિવસ નવું વર્ષ આવે છે એટલે અમે કપડાં પણ લઈ આપીએ છીએ અને કોઈ વાર તો એકબીજા પર ફટાકડાના હુમલા પણ કરીએ છીએ અને ખુબ જ મજા કરીએ છીએ હાલમાં તો આધુિક યુગક જેમ જેમ બદ જાય છે તેમ તેમ ફટાકડામાં પણ ઘણી ઘણી વેરાયટી નવી નવી વેરાયટી આવીતી જાય છે એટલે મજા આવે છે ફટાકડા ફોડવાની પણ તમે શું શું તમે દિવાળીનો તહેવાર કેવી રીત ઉજવશો ખુબ જ ધામધૂમ થી ઉજવતા હશો ને.
હા હું પણ દિવાળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવું છું. અને પરિવાર સાથે મજા માણું છું અને થોડાક દિવસ તો હું ભાઈ બંધુ એટલે જે આપણા ફ્રેન્ડ છે તેમના સાથે પણ વિતાવું છું અને દિવાળીમાં તો એવી જ મજા આવે છે કે આપણે જો એટલે દિવાળી આવે તે એના પહેલા દસ દિવસ અગાઉ કે આપણે ઘરનું જે પણ એટલે આપણેે ઘરની પેલા સાફ સફાઈ કરીએ છીએ અને અંદર ઘણા બધા સજાવટ માટે બધી ઘણી બધી લાઈટો કે પછી ઘર આપડું સારું દેખાય છે તે માટે લાઈટ બારથી પણ સજાવીએ છે. ને રાતના તો એ વ્યુ ખુબ જોવાલાયક હોય છે. જેમ કે જબકિયા પછી ને એ કોઈ પણ પ્રકારની લાઈટસ તેના કારણે આપણું ઘર મસ્ત સૌંદર્યમય અને બધા આપડા જો આપડા જ ઘરના ઘરના પાછડી પછી થાય તે લોકો આપડા ઘર પાછુ જોઈ અને મજા પણ લે છે અને મને પણ ગમે છે. એટલે બધા જ ઘરના એટલે આપણા ગામના ગામડા લોકો તો બધા દિવાળીમાં ખુબ માને છે ને બધા જ લોકો ઘરની સાફ સફાઈ એકદમ સારી રીતે કરે છે અને દિવાળી તહેવાર ખુબ માને છે. હું પણ દિવાળીમાં તો ખૂબ મજા કરું છું અને ફટાકડા પણ ખૂબ ફોડું છું અને ફટાકડા તો હું એક વેપારી છે મારો ફ્રેન્ડ જ છે તેના પાસે જ ખરીદું છું એમ અને મને સારા એવા સસ્તા અને સારા ડિસ્કાઉન્ટમાં મને ફટાકડા આપે છે અને હમણાં ગામડાના લોકો અડધા જેવા એમના પાસે જ ખરીદી કરે છે જેથી કરીને એમને પણ ફાયદો થાય અને અમને પણ થોડો ઘણો ફાયદો થઈ જાય એમ એટલે કે ઓછા ભાવમા અમને આવે છે અને દિવાળીમાં તો ખુબ મજા કરું છે અને દિવાળી એમા આપણે એજ કે સગા સંબંધીઓ આપણા ઘરે આવે અને આપણે પણ એમના જે આપણા સગા સંબંધીઓ જે મામાનું ઘર કે પછી અન્ય નાની નું એમના પાસે જઈએ અને ત્યાં પણ આપણે મીઠાઈઓ આપીએ અને એમના પગે પડીએ અને એવી બધી પરંપરા તો ચાલીયા જ કરે છે અને બ ખુબ મજા આવે છે તહેવારોમાં. દમ એ છે. તમે શું તમારે દિવાળી સિવાય કોઈ બીજો તહેવાર ગમે છે કે પછી દિવાળી તમને બહુ ગમે છે એમ દિવાળીનો તહેવાર.
જોવા જઈએ તો તમારી વાત પણ સાચી જ છે અને સાફ સફાઈ ન તો કરવું જ અને તમે જે કીધું કે દિવાળી સિવાય તમને કોઈ તહેવાર ગમે તો એમાં મે તમને એમ જણાવુ છું કે મને તો બધા તહેવાર ગમે છે અને બધા જ તહેવારના મેં જે તહેવાર ઉજવુ તે એના પાસે બે ગ્રાઉન્ડ તો બધું જાણું છું કે પાસે કારણ કે બધા આજના લોકો શું છે કે એમ જ બધા તહેવાર ઉજવવા લાગી જાય છે એ તો એ એમાં કોઈ વાતમાં કોઈ સેન્સ રહેલું હોતું નથી એનું ભૂતકાળ હુ છે અને તહેવાર ભારત દેશમાં કેમ ઉજવવામાં આવે છે તેનું તો જાણકારી મેળવવી ખુબ જ આવશ્યક છે એના વગર આપણે તહેવારની ઉજવણી કરવામાં એટલી બધી મજા આવતી નથી જેમ કે ઉત્તરાયણ નો તહેવાર છે ત્યારે શું થાય છે કે જે સૂર્ય હોય છે તે મકર રાશિ એટલે કે મકર ઋતુમાં પ્રવેશ કર્યો છે બીજ દાડે એના બીજા દિવસે આપણે જે દિવસ હોય છે તે લાંબો જાય છે. અને ધીરે ધીરે ઠંડીની ઋતુ નાશ થાય છે અને ગરમી ધીરે ધીરે આવટી થાય છે અને આ ઋતુ જે ડાંગરો રોપે છે તેમ લોકોના માટે ખૂબ જ ફાયદાકારક છે અને જેઓ કેરીઓ રોપે છે જેમ કે કલમ હોય છે તેમના માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે એના કારણે એમ લોક એમાં જે ફળ હોય છે તેઓ ફળ આવતા થઈ જાય છે ફૂલમાંથી ફળ આવતા થઈ જાય છે અને વાડીમાં પણ એકદમ આખી વાડી પણ ફૂલોથી ખીલેેલી હોય છે એટલે ખુબ જ સરસ દેખાય છે અને એ એટલે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અને આ તહેવારમા હુ હોય છે શું હોય છે કે આજે બધા અમે સગા સંબંધીઓ સાથે સવારની પોરમા ઉઠીને પતરાઓ એટલે કે જે અમારુ ઢાબુ હોય છે ઘરનુ ત્યા પોહચી જાય છે. અને ગામડાના લોકો તો ખેતરોમાંથી પતંગ ચગાવવા માટે પોહચી જાય છે અને ખુબ જ ધૂમધામ થી પતંગ ચગાવ છે અને એકબીજા સાથે પેચ પર લ લગાવીએ છે. અને પતંગ કપાઈ જાય તો કપાઈ ગયો અને એમ ઘણા બધા નારાઓ પણ લગાવીએ છે. અને ખુબ જ મજા આવી જાય છે. હાલમાં તો જેમ ટેકનોલોજી યુગ આવી ગયો છે તો પતંગમાં પણ નવી નવી વેરાયટી આવી ગઈ છે. એટલે કે અલગ અલગ અલગ અલગ પ્રતંગ આવી ગયા છે અને એ ચગાવાની પણ ખૂબ જ મજા આવે છે. અમે સગા સંબંધીઓ બધા ભેગા મળીને આ તલના લાડુ તો ખાસ ખાઈએ છીએ કારણ કે તલના લાડુ એ તે અ પહેલાથી આ પરંપરા આવતી થઈ ગઈ છે કે તલના લાડુ તો ખાવા જોઈએ અને ઘણી બધી એ મીઠાઈઓ પણ ખાઈએ છે શું તમે પણ ઉતરાયણ ખૂબ જ ધામધૂમ થી ઉજવો છો? અને તમે પતંગની ખરીદી ક્યાં કરવા જાવ છો? તમે કોઈ માર્કેટમાંથી ખરીદી કરો છો કે પસી કોઈ દુકાનમાંથી ખરીદી કરો છો.?
તમારી જેમ તમે કીધું કે મને પણ ઉત્તરાયણનો તહેવાર ખુબ ગમે છે અને હું પણ બહુ ચગાવું છું પતંગ આ ને તે તહેવારોમાં મારા ઘરે પણ બધા બહુ માને છે મોસ્ટ ઓફલી બધાને જ પતંગ ચગાવવાનું બહુ ગમે છે મારા મમ્મી પપ્પા લોકોને પણ બહુ ગમે છે અને મારા જે ભાઈઓ બંધુ છે એટલે ભાઈ છે બહેન પણ એક છે મારી તેમને પણ ખૂબ ગમે છે અને તે પણ એ તહેવારોમાં જે તહેવારોમાં જે મીઠાઈ બનાવે કે તલના લાડુ તલની ચીકીઓ પણ ખૂબ બનાવે છે અને ઉત્તરાયણ ની ખરીદી તો હું જ કે પતંગની ખરીદી અને ફિરકી જેમ કે છેવટે ચગાવવા માટે એ તો હું એજ કે મેં તમને કીધેલુ કે વ્યાપારી જ છે ફટાકડાનો બધું તમને કીધું દિવાળીમાં ક્યાંથી હું લાવું અને ફરું તેજ કે સિઝન પ્રમાણે તે બધા તહેવારો માટે જે વ્યાપાર કરે છે તેમના પાસે જ ખરીદી કરું છું એમ સારા અને મસ્ત પતંગ મને આપે છે અને યોગ્ય કિંમત અને યોગ્ય સારી એવી ગુણવત્તા મને આપે છે એમ ફિરકી પણ સારી હોય છે અને નેચરલ હોય છે એમ જેમ કે આજકાલના ઉત્તરાયણમાં બધા એમ કે એટલે કે જે પતંગ ચગાવે છે તેમજ કે આપણું પતંગ કોઈએ કાપવાનો કા કપાવાની જોઈએ એમ બીજાનો જ કપાવવો જોઈએ એ એ માટે દોરી પણ ગમે દુરુપયોગ જેવી દોરી વાપરે છેમ કે નાયલોન જેવી પણ તે ખૂબ નુકસાનકારક છે કારણ કે એના કારણે બધા લોકોને હાથ પણ કપાઈ જાય છે અને હવે જો એ દોરી કપાઈને ધ સાઈ ગઈ અને બીજાના ગળામાં ફસાઈ ગઈ પછી તે એમને પણ ખુબ અને મોતની પણ એવ પરિસ્થિતિ આવી જાય છે જેથી કરીને આવી ડોર ડોરીનો ઉપયોગ કરવો જોઈએ નઈ સરકારે પણ આવી ડોરી ઉપર પ્રતિબંધ મૂકવ જરૂરી છે એટલે મૂકેલો જ છે પરંતુ આજકાલના આધુનિક. માણસો સમજતા જ નથી, આ ગમે ત્યાંથી શોધી જ કાઢે છે અને તેનાથી ચગાવે છે પણ એ એ કરવો ખુબ નુકસાનકારક છે તમે જાણો જ છો તમારે કઈ આવો કઈ કિસ્સો થયેલો કે ઉત્તરાયણમાં ક આવો દોરી નો ઇસ્તેમાલ થઈને આવ બધી જે તમને મેં તમને કીધું કઈ થયેલું કે આગળ કે પછી નહી તમારે બધા સારી એવી દોરી વાપડે છે નેચરલ એમ.
અમારે ત્યાં તો આમ જોવા જઈએ તો નાયલોન લોકો ઉપયોગ કરતા નથી અમેટો ગામડાઓમાં રહીએ છીએ એટલે બહુ લોકોને ખબર પણ નથી કે આવી ડોરી આવે છે પરંતુ તમે જણાવ્યું ત્યારે ખબર પડી અને બાળકોને ખબર પડી ગઈ છે કારણ કે અમેટો ફોન યુઝ એટલો બધો કરતા નથી કારણ કે અમે તો જોબ કરીએ છીએ એટલે અમારો જોબમાં જ ટાઈમ નીકળી જાય છે પરંતુ જે અમારે ત્યાં બાળકો છે એ લોકો ફોનમાં લાગી રહેલા હોય છે એ લોકોને ફોનમાં સોશિયલ મીડિયા પર આખો દિવસ એક્ટિવ જ હોય છે એટલે એ લોકો માંગણી કરી રહ્યા હતા કે અમને પણ. નાયલોન્ ડોરી હોય તો અમે નાયલોડોરીથી પતંગ ચગાવીશું તો અમે તો લાવી આપવા તૈયાર થઈ ગયલા હતા પરંતુ જયારે તમે જણાવ્યું કે નાયલો ડોરીના જે ગેરફાયદા છે તો હવે અમે પણ વિચારીશું કે એ લોકોને નાયલોન્ ડોરી અમે નહી આપીશું કારણ કે એ ખુબ જ હાનિકારક. કોઈનું પણ ગરું કપાઈ જાય અને એને ચાન્સીસ વધારે હોય છે કારણ કે જો પતંગ ચગાવવા જઈએ ત્યારે જે આપડે જો કોઈ પતંગ કપાઈ જાય તો એનો ડોરો રસ્તા પર પડે તો એ રસ્તા પર જે આપણે ગાડી વાળા હોય કે કોઈ પણ પશુ પસી એ લોકોને પણ આમ દેખાઈ રેતો નથી દેખાતો નથી કારણ કે એટલો પટલો હોય છે તો એને આપડે જો ગાડી સ્પીડમાં ચલાવતા હોઈએ અમુક જેટલી તો ત્યારે ડોકું કપાઈ જવાનું કે પછી ખભા પર કપાઈ જવાનું કાટો કોઈ પણ શરીરને કોઈ પણ અંગ પર કપાઈ જવાનો ભ ભ ભય રહેલો હોય છે. એટલે આપડે આ ડોરીનો ઉપયોગ નહી કરવો જોઈએ મને પણ લાગ્યું અને તમે જણાવ્યું તે બદલ મને ખુબ જ આનંદ પણ થયો અને નવું જાણવા પણ મળ્યું અને હવે તો શું છે કે ઉત્તરાયણ ના તહેવાર તો અમે ધામધૂમથી જોઈએ છે અને ઉત્તરાયણ પછી આપડણે ધીરે ધીરે જેમ જેમ સમય પસાર થાય. આમ હોળીનો તહેવાર આવે છે તો હોળીમાં પણ અમે ખુબ જ મજા કરીએ છીએ તમારી બાજુ કેવું હોય છે તમે હોળી અને ધૂળેતીના જે તહેવાર આવે છે તો એ ખુબ જ ધામધૂમથી ઉજવતા હશો ને?
હા હોળી માં પણ અમારા ગામડા લોકો બધા ખુબ માને છે અને પૂજા પણ કરે છે તમે જાણો છો કે હોળી સળગાવવામાં આવે છે જેમ કે એના એક દસગડી ધૂળેટી ના ત્યારે બધા લોકો ગામડા લોકો એક સમય નક્કી કરેલો હોય ત્યારે બધા ભેગા. થઈને હોળીનું દહન કરવામાં આવે છે અને ખૂબ મજા કરે છે અને પછી એના બીજા દિવસે ધૂળેથી મનાવે છે એવા સારા એવા નેચરલ કલરથી નેચરલ કલરથી એમ એટલે કુદરતી જે લફાળમાંથી બનાવવામાં આવતા કલરથી એ આપણે યુઝ કરીએ તો ખૂબ સારું કહેવાય પરંતુ. તમે જાણે જ છે કે હમણે તમને કીધું કે ડોરી પણ નાયલોન આવી ગઈ જેના કારણે બધા એવું કરે છે અને તમે જાણો છો કે આધુનિકમાં બધા કેમિકલ્સ વાળા કલર પણ હોય છે એમ ટ્યુબ જેવી જેના કારણ કે બીજાને આપડે લગાવ તો પછી પાછા નીકળતા નથી ઘણા દિવસો માટે પ એ સારું ન કહેવાય. કારણ કે એના કારણે આપણને એલર્જી કે કોઈ પણ પ્રકારના એવી ઇન્ફેક્શન થઈ જાય છે જેના કારણે આપણે આ બધી ટ્યુબો કે કલર નો ઉપયોગ ન કરવો જોઈએ તો તમે જાણો છો આ દિવાળી પર ઘણા બધા નુકસાાન હોય છે ફટાકડા ના પણ તમે જાણો જ છો એટલે તહેવાર મનાવો જોઈએ. પણ તે તહેવાર પ્રમાણે મનાવો જોઈએ તહેવારની કઈ રીત છે તે પ્રમાણે મનાવ જોઈએ તહેવારના વિરુદ્ધ આપણે જો કરીએ તો ખુબ ખોટું કહેવાય એમ અને બીજા પણ નુકસાન થાય ને આપણને પણ નુકસાન થાય તમે જાણો જ છો એટલે બરાબર ને.
હા તમારી માટેત એકદમ સાચી છે અને તમે જે સમજાવ મને પણ સ રીતે સારી રીતે સમજાવી અને હું પણ હવે આ બધા નિયમો જે તમે જીધ તેનું પાલન કરીશ અને અને બાળકોને ખાસ કરીને નાઇલન દોરી તો નહી જ લઈ આપું કારણ કે એના ઘણા બધા ગેરફાયદા છે સારું તું કોઈ વાર મળીશ. શું કોઈ વાર તમે પણ અમારે ત્યાં આવો અમારે ત્યાં કેવી રીતે પ્રસંગ ઉજવામાં આવે છે એટલે કે તહેવાર ઉજવામાં આવે છે તો તમે પણ જુઓ અને કેવુંમે તમને આનંદ આપણે સાથે મળીને આનંદ કરીશું એ પણ જોશું ચાલે મળીએ.
હા સારું મળીએ.